હેલો
હલો
હા કેમ છો તમે? હેલો અમે પન મજામાં છી. આજે તમા મારી તમારી સાથે વાત કરવાની હતી. નવી કુશળતાઓ વિશે.
હા કયા ટોપિક નવી કુશળતાઓ વિશે આ હા. હા નવી સ્કીલ વિશેને? હા
નવી કુશળતાનો આસમ વિશ્વાસ વધારવો જોઈએ આપણે જ્ઞાનની ક્ષમતાઓ વધારવી જોઈએ જરૂરી પડતી. જ્ઞાન લેવું જોઈએ કોના પાસેથી.
હા હા હમ
તમારું શું કહેવામાં કહેવા માંગો છો તમે જ્ઞાન વિશે કંઈ?
હા આ આપણે કેવું કે આજના જે ઝડપ થી બદલતો જમ અ જમાનો છે એમાં આપણે કેવું કે માત્ર ડિગ્રી જ હોવી પૂરતી નથી પણ સમયની સાથે નવી કુશળ તાઓ શીખવી પણ આપણે એટલી જ જરૂરી
હા બરાબર એજ વાત નવું શીખશું તો નવું જ્ઞાન મળશે નવું કઈક વિચાર આવશે મનમાં કઈ કરવાનો કે કઈક કરીશ આગળ જતા હું પણ એવું
હા વાત
તમે શું કરો છો હમના?
હમણાં હું તો કેવું કે મારે આઈ ટીમાં જોબ છે તો હું જોબ કરું છું અત્યારે તો મારે એમાં પણ કેવી નવી નવી કુશળતા શીખવી પડે છે એના વગર મારે પણ ના ચાલે જેમ કે કમ્પ્યુટર ખાલી ચલાવવું હોય તો એમાં પણ ઘણું બધું શીખવાનું આવે છે. છે, ઘ નવું નવું
ટેકનોલોજી નીકતી છે જેમાં કોમ્પ્યુટર, લે લેપટોપ મોબાઈલ દ્વારા પણ શીખી શકાય બધું
હા એમાં પણ કેવું કે નવી નવી ટેકનોલોજી શીખવી પડે છે. એમ કેવું કે કે દરેક વ્યક્તિની અલગ અલગ અ હોય કુશળતા શીખવાની રીત તો કોઈને કેવું કે કોમ્પ્યુટર ચલાવવાનું ગમતું હોય કોઈને ચિત્ર કામ કર ગમતું હોય તો એવું બધાને અલગ અલગ કુશળતામાં હોય શીખવાનું.
કોને વાંચવાનું ગમતું હોય કોને લખવાનું એવું કઈક અલગ અલગ વગેરે વગેરે જોવા મળે આપણે
ના ના એટલે આજના વાત સા તમારી આજના સમયમાં ટેકનોલોજી ખુબ જ ઝડપથી બદલાય છે અને દર વર્ષે નવા નવા સોફ્ટવેર અનેને નવા નવા એપ્લિકેશન ને નવું નવું ટેકનોલોજી આવતી હોય તો આપણે પણ આપણે રોજના રોજ કેવું કે નવી કુશળતાનું બધું શીખવા શીખવું જ પડે છે અને ના શીખીએ તો આપડે આજના કેવા જમાનામાં પાછળ રહી જાય બધા કરતા.
હા બરાબર પેલાના સમયમાં તો પુસ્તકો વાંચીને બધું થઇ જતું હતું. આજના સમયમાં એવું ના ચલે બધું જેવું શીખવું પડે ને બધું. સામે વાલો જેવો કરે એવું પણ શીખવું પડે આપડે.
હા સાચી વાત છે હું જે મને આવડ હું આઈટીમાં જોબ કરું છું તો મારે ઘણું બધું શીખવું પડે છે એવું નથી કે આજે આટલું કામ થઈ ગયું તો બસ પતી ગયું. એની જોડે જોડે મારે નવા સોફ્ટવેર શીખવા પડે નવી એપ્લિક માં કઈ રીતનું કયું શું કામ થાય એ બધું પણ મારે શીખવું પડે તો જ હું મારે આઈટી ફિલ્ડમાં આગળ આવી શકું નગર તો હું પણ હું પાછળ લઈ જાઉં બધા કરતા.
બરાબર.
તમારું શું કેવું છે, આ નવી સ્કીલ શીખવા માટે આપડે બીજું શું શું કરવું જોઈએ.
આગળ જતા આપડે બધું કોમ્પ્યુટર નો જમાનો આવ આવવાનો જ છે.
હા એટલે કોમ્પ્યુટર હા કોમ્પ્યુટરનો જમાનો આવવાનો જ છે અને સાથે સાથે હવે તો એ આઈ પણ આવી ગયું છે તો એના લીધે પણ આપણે નવું નવું શીખવું પડે છે જેમ કે. કેવું કે આપણે કંઈક અ હ અ જમવાનું બનાવાનું હોય તો જમવાનું પણ હવે એઆઈ દ્વારા. બધા બનાવે છે. ઓફિસ છે તો ઓફિસમાં પણ હવે બધા કામ એઆઈ થ્રુ જ થાય છે. તો જે માણસો છે એમને અ એમને. એઆઈ રિપ્લેસ કરે છે તો એના લીધે પણ કેવું કે માણસોએ નવી નવું બધું શીખ. ખૂબ પડે છે. હમ. તો પછી હવે હા. ને ન આપણેે કેવું કે. આજના સમયમાં કેટલીક મહત્વપૂર્ણ સ્કીિલ છે જે આપણે શીખવી પડે છે જેમ. કે અંગ્રેજી બોલતાં શીખવું પડે જાહેરમાં બોલતાં શીખવું પડે. સમયનું મેનેજમેન્ટ કરતાં આપણને આવડવું જોઈએ. પછી ટીમમાં કામ કરતા ટીમમાં આપણેે કામ કરવાનું એ પણ એક. સકીલ છે એ પણ આપણે શીખવું જોઈએ. પછી આપણેે પૈસા બચાવવાનું એ પણ એક સ્કીિલ છે ઘણી બધી. કિલ્સો આપણે શીખવી પડે છે આજના જમાનામાં.
હા. બરાબર.
હા. ને આજકાલે એવું પણ નવી કેટલીક બધી કુશળતા શીખવી ખૂબ સરળ બની ગઈ છે. ઇન્ટરનેટ પર આપણને હજારો કેવા યુટ્યુબ ઉપર આપણે કુલ યુટ્યુબ આપણે ઓપન કરીએ અને એમાંથી આપણે ઓનલાઈન કોર્સ છે. કે શૈક્ષણિક વેબસાઇટનો અ ઉપયોગ અ કરીએ છીએ એમાંથી આપણને ઘણું હા હા એમાંથી પણ આપણને
નોકરી પણ હ મળે છે આપડે કરવાની જરૂર કશે જવાની જરૂર ના પડે આપે.
હમ ને હમણાં ઘરે બેઠા બેઠા કેવું કે કો એક સ્કીિલ આપણેે શીખી લઈએ. તો કેવું કે ઘરે જ બેઠા આપણેે કામ કરી શકીએ ને એવું પણ નથી કે અ કેવું કે આપણે ફ્રી હોઈએ ત્યારે આપડણે કરીએ તો એ પણ વધારે સારું છે.
હમ બરોબર ટાઈમ મળે જયારે બેસી જવાનું એવું ત્યારે મને ઓનલાઈનમાં એવું હોય ને ઓફલાઈનમાં તો બધું.
ને આપણે નવી કુશળતા શીખ શીખતી વખતે ભૂલો. થવી. એ પણ સ્વાભાવિક છે આપણે કઈ નવું શીખતા હોય તો ભૂલ થવી સ્વાભાવિક છે તો પણ ઘણા વ્યક્તિ કેવું કે એ ભૂલ થાય તો પછી એ કામ કર જ નથી ત્યાં જ અટકી જાય છે. અને ઘણા વ્યક્તિ કહેવું કે એ ભૂલ થાય છે તો એ ભૂલને અ પાછીથી કેવુંઅ
સડક બની જાય ક્યારે ક્યારે
હા હા. એવું બધું એટલે આમાં એવું બધું છે કે નવી સ્કીલ્સ આપણે રોજની રોજ શ શીખવી પડે અને.
અને કઈક નવી નોકરી મળે તો આવકની પણ વધારો થતો જાય એવું.
હા અને નવી સ્કીિલ આપણે શીખવા માટે રોજથી ત્રીસ થી એક કલાકનો ટાઈમ આપવો જ જોઈએ જેથી કેવું કે આપણો પણ વિકાસ થાય એમાં.
ભવિષ્ય પણ સારું ઉજ્જવળ બની શકે આગળ જતા - આવતી પીડીઓને પણ મદદગાર રહેશે એવું આજ.
હા ને નવી કુશળતા માત્ર નોકરી માટે જ નહીં પરંતુ આપડુ વ્યક્તિ વ્યક્તિગત વિકાસ માટે પણ મહત્વ મહ મહત્ત્વપૂર્ણ છે. હમ્મ આપણને વધુ આત્મનિર્ભર બનાવે જવાબદાર બનાવેને આત્મવિશ્વાસી પણ બનાવે છે આપણે જ્યારે કેવું કે હા બીજાની સફળતા જોઈએ તો આપણે નિરાશ ના થવું જોઈએ.
હા તેને બદલે પોતાની ગતિને સતત શીખતું. રહેવું જોઈએ અને નાની શરૂઆત પણ એક દિવસ મોટી સફળતા બની જાય છે.
આત્મ નીર નિર્ભર વધારે આપના શરીરમાં
હા. હા અને એનાથી કેવું કે આપણે જે નવું નવું શીખીએ એ આપણને જ આગળ જતા કામ આવવાનું.
હા એવું હમણા શીખીશું તો આગળ જતા કામ આવશે એવું આપણે શીખશું તો આપડા બાળકોને પણ શીખામણ આપશું ને આપણે એવું.
હા હા હા એવું જ હા
હમ્મ
અને કેવું કે કોઈને કોઈ વ્યક્તિ છે એને કોમ્પ્યુટર ક્ષેત્રમાં કામ કરે છો તો તેને પણ નવી પ્રોગ્રામિંગ ભાષાઓ નવા સોફ્ટવેર અને નવા સાધનો વિ તે જાણવું જરૂરી છે જો તેની નવી વસ્તુઓ શીખશે જ નહીં તો તેનું ભવિષ્ય અમાં એ પાછળ રહી જશે બીજા બધા કરતા અને હા નવી કુશળતા
તુલન પણ ઉજ્જવળ ભવિષ્ય બની શકે આપણા પરિવારો ને પણ મદદગાર થાય પૈસાની કસી જરૂર ના પડે કોઈ જવાની
હા વાત સાચી છે તમારી હમ્મ
આપણેે કમાવીશું તો આપણા પરિવાર પણ આપણો ઉપર મહેરબાન હશેને કઈ કમાવીશુ તો
કમાઈ હા
આપડા પર રજ હોય ને બધું પરિવાર કે ભાઈ કમાવે પિતા કમાય મમ્મી કમાવે એવું જ છે ને બધું
હા વાત સાચી છે તમારી હમ્મ હમ્મ તો પછી
અને બાળકોને પણ સ્કૂલમાં હમ્મ હમ્મ તેજ
હા એમ કે હવે
બાળકોને પણ હવે તો બધું મોબાઈલ માં જ શીખી જાય હમણા તો પછી જવાની જરૂરત ના પડે મોબાઈલમાં જ બધું આવી જાય એટલે પસી
હા હમ્મ ને હવે તો સ્કૂલમાં પણ આ બધાની ઇંગ્લિશમાં જ ભણાવે છે તો આપણે ઇંગ્લિશ પણ શીખવું જરૂરી થઈ ગયું છે
હા ઇંગ્લિશ પન શીખવું જરૂરી જ છે ને હમના બધું.
તો સારું તમારી જોડે વાત કરીને મને ગમ્યું. હવે આપડે બીજા ટોપિક ટોપિક ઉપર પાછા વાત કરીશું.
મળીશું આપડે પછી ચાલો.
હા